હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
રાધે રાધે કેમ બોલો છો. મજામાં તમે કેમ છો.
હું મજામાં છું પે લાઈટ નહી. આવતી તો થોડા મજા આમ થઈ ગયા શું થાય છે.
કેમ ના બેટે શું કામ કર્યું છે. એમ
હમ્મ
હમ
શું કાઢકી દું શ મે
ખાવાનું બનાયું રોટલી બનાવી સાગ બનાવી
હમ
આજ તમે પતાય મારે સેવ ટમાટરનું સ્વાદ બનાવ્યું
હમ સારુ
હ હા ઓર ઝાડુ પોછા કરી્યાે
હમ્મ
બિલકુ સારું કામ કર્યું છે હભાઈ નાણું વાકી છે.
નાવા નું બાકી છે.
હમ
એને પેલાને મારે પાંચ કોલ કરીને થજો હા
ઠીક છે.
હમ પછી જ પણ
હા
ઓ
ઓર બીટ્ટુને લસન છોડવાને ગયા.
કોણ તમે
મે ઓર ભાભી દોન બેહી ચણ્યા
સારુ
સ્કોૂટલન્ડ ક્યા થ ના
હમ્મ
હમ્મ ભભી એગલાની જાય બેશે મ બોલી છે. તમે બી મારી સાથે આવો
હ હો
હ ઓર તમારો દીકરો લેસન ગયો છે.
હો દેખ તો ક
ઠીક છેે. દીકરાનું લેસન તો ભડે જ છે ને
હ એ બાડ સ
હ બસમાં બેઠી ને થોડી જ આવીસાય
હા બસ મેંહી જતા એને બિકલા ગયા
છોડવાને ગયાર
હમ એને દધા જતા રહે હતા
ઠીક છે. તમારી દીકરી તો ઊંઘતી વેગા
ના, પેલા મારે ગોતીમાંસે
ઠીક છે ઓ તમારે કામ થઈ ગયુ
હમ કામ થાય ગ
તમે કર્યો
ના
ઠીક છે. તમારીબ તબિયત ઠીક નહીં થઈ
ના ના થાય.
હલો.
હા ના થાય છે.
ઠીક છે.
હા.
હમ.
એક મિનિટ હા બતાશો.
હમ.
હમ. હમ. હ. હલો.
હા.
હલોો.
બોલો.
સો થથીયો વાવાત છે.
અવેરી.
તું બસ ત બોતા નહી.
તમે બોલ્યો ને.
હા એને છોપરીવા ને.
હમ.
એ લ.
ઓર.
ર કાઈ નહી પવન કરો સેટલાઇટ. ના ખઉશે.
તમારે ઘર કા કેમ છે.
બધા મજામાં.
પણ હું એવું બોલું છું કે તમારે ઉદયપુરમાં આડી માટે. કોલ્ડસ છે ને નયો. મેં રીલમાં દેખ્યું છે કે તમારે ઉદયપુર મે ડી માર્ટ ખોલ્યું છે.
હા હા.
હા. તો વા. તમે જા જાઓ બાદ મે ઠીક હોવે. તો મારે બસતે બી કેમ લઈનેજો.
શું મને ખબર નહી પડી તમે શું બોલો છો.
અરે યું બોલું શું કે તમારે ઉદયપુરમાં ડીમાર્ટ. ખુલ્ડ્રુ સનાું
હા હા હા.
તમેં ઠીક હો જાઓ.
હા.
ફર બાદ મે જાઓ ના.
હા.
તો મારે વતે બી કઈ લેન આવજો
હું ક્યાં જાઉ છું મને તો ખબર નહ તમે જો હા રીલ માં દેખીસ.
હા તો મેં ભી રીલમાં દેખી. હું તો દુસરી જગ્યા રહું છું તમે ઉદયપુરમાં રહો છો ને?
હા હા.
હા.
ત્યાં કોઈ જાય છે તમારે તમારે અહિંથી?
નહી મેં બી રીલમાં દેખ્યું છે.
હમ.
હ નંજુક ખુરદ્રુ છે આવદેપોટમાં
હા પણ તબિયત સારી થાયને પેલા.
હા કાલ તો સ્ટાર્ટ પણ ન હોય હસે
હ સ્ટાર્ટ હોય ને પછી જોયુંશે
હા. ઓર?
બસ કઈ નઈ આવજુ. હ લાઈટ કર્યારે આવશે?
હમ.
લાઈટ આ જાય એક ઘંટો આ જાય તો પછી એને છોકરીને હવા નાખી કરીને માર હાથ દુખવા લાગ્યો છે.
હમ.
કોણ બોલો છો?
આ કે તમારે અહિયાં તો આવશે નેટ
હા.
હમ મોહ પવન કર આગેસ
રાતને સહેગી છે.
હમારે હીં તો નહીં.
હા તમારે ઈધર તો આવ આવેતી નહી એ.
ના પેલા બારીશ આવે ના આવે એને પેલા થી લાઈટ કાઠી ગઈ.
હા.
હ.
ઠીક છે ઔર?
ઓર કાઈ નહીં. બસ લાઈટ આવે
ફોનમાં બેટરી છે, બેટરી તો છે ને
ના બેટરી તો કાલે મેને મે રહતા ચાર્જ મેં કોઈ દી દોને હન્ડ્રેડ પરસન્ટ થાય કે.
ઠીક છે.
દુકાન થ જાય છે
હમ.
એ લાઈટ નહી આવે તો આમ લાગે કેને લાઈટ વાળ પે મારી લાગી. લઈફને એ જોયટ
હા.
તમે એને તમારે નહીં આવવાનું અહીંયા?
બાદમેં આવું છું.
ક્યારે?
એક્ઝામ થઇ જાય ને.
હમ.
પ કે બાદ મે
અચ્છા પસિયા આવવાનાહી તમે
હમ?
પસિયાણા ન અંત
હ બસ આવવાનુંની
હમ.
અમ્મ.
. ખાઈ ખાવાનું ખાઈ લીધું.
નહીં દીકરી હોવાનું કામ કર છે તં.
હમ્મ આને પેલા શું શું કીધો.
હમ્મ.
હમ્મ હમ્મ. હલો. હલો.
હમ્મ.
ઊંંગી ગયા?
કેમ બોલો છો?
. ઊંઘી ગયા છો તમે?
હલો.
હલો.
કેમ બોલો છો?
આમ કેવ કે ઊઘી ગયા ખ શું તમે.
નહી.
તો કશું બોલતા નહી.
. ફિક્સ એ.
હમ્મ.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
હો સારું. ક્યાં થયું ક્યાં થયું ઠીક છે બોલો તમે?
દસ મિનિટ થઇ ગયાશે.
ક્યાં થયા નહીં થયા મારી તો.
મિતયા.
એક મિનિટ હા હ જોવાનું હા ત્યારે. થઈ ગયા સો ઠીક છે.